હલો, કેમ છો મજામાં? હલો તમને મારો અવાજ આવે છે.
હા મને તમારો અવાજ આવે છે.
હા તો તમે મજામાં છો?
હા બસ એકદમ મજામાં તમે કેમ છો મજામાં તમે
હા હું બી એકદમ મજામાં છું. તમે કહો શું ચાલે તમારા તબિયત પાણી કેમ છે? સારા
હા એકદમ સારા છે. તમે કહો તમારા તબિયત પાણી કેમ છે?
બસ જોય એકદમ મજામાં શું કરે છે? હલો. હલો. હલો. હલો હલો. તમને મારો અવાજ આવે છે? હલો.
હા હા બોલો બોલો મને તમારો અવાજ આવે છે.
ઓકે તો હું એમ પૂછતી હતી કે કેમ છે તબિયત પાણી મજામાં? સારા છે તબિયત પાણી તમારા.
હા બસ એકદમ સારા. તમે કોહ જમી લીધું પરવારીહી ગયા.
હા બસ જો પરવારી ગઈ તમે કહો તમે જમી લીધું.
હા બસ જમી લીધું મેં બેઠા જ છે હવે તમે કહો ઘરે બધા શું
ઘરે મજામાં બઘા? હા બસ એકદમ મજામાં. તમારા ઘરે બધા મજામાં છે ને?
હા બસ મારા ઘરે બધા જ મજામાં છે.
તમે કહો તમે શું કરો છો અત્યારે તમારી જોબ ચાલુ છે? હા. અત્યારે ચાલુ છે પણ અત્યારે મેં લીવ લીધી છે મારું થોડું કામ હતું ને એટલે. તો આજે હું ફ્રી હત થી તો લાવ મેં કીધું તમારી સાથે વાત કરી લઉં કેટલા ટાઈમથી તમારી સાથે વાત નથી કરીને તો.
અચ્છા બહુ સારું કર્યું ફોન કરીને તમે. હું બી તમને યાદ કરતી જ હતી. બોલો બોલો કેવું ચાલે શું ચાલે કામ પાડી બધું કેવું ચાલે?
બસ એકદમ મજામાં ચાલે તમે કહો તમારું કામ કેવું ચાલે તમારી જોબ ચાલુ છે કે પછી તમે મે બંધ કરી દીધી જોબ
ના અત્યારે તો ચાલુ છે ઘરે રહીને શું કરું એટલે પછી જોબ મેં ચાલુ જ રાખી છે ઘરે રહીને ખાલી ખાલી કંટાળીયે ઘરે કોઈ હોય નહિ
એટલે પછી અમે જોબ ચાલુ જ રાખ્યું છે. અચ્છા એમ છે સારું કેવાય એમ તમારો ટાઈમપાસ બીતાઇ જાય તો સારું કેવાય એમ અને પ્લસ આપણે હેલ્પ બી કરી શકીએ ઘરમાં આપડણે ખુદ ઇન્ડિપેન્ડન્ટ થઈએ તો સારું એમ આપ આપણે આપણા ખર્ચા સારી રીતે કરી શકીએ કોઈને પૂછવું ના પડે આપડે
હા એ તો છે કે આપણને ફૂલ્લી આઝાદી મળી રહે કે આપડે કોઈ ના નીચે ના રહે વુ પડે કોઈ કેવું ના કરવું પડે એટલે એ મને સારું લાગે છે.
હા એ તો છે જ આ તમે કીધું લાવ તમારી સાથે વાત કરી લઉં પૂછી લઉં કે કેમ ચાલે છે બધું અને પછી મા માસ ચાલુ કરવું છે તો મેં કીધું એ રિલેટેડ બી એમની સાથે વાત કરી લઉ તો મે કેધું ફોન કરું લાવા એમને
હા હા બોલો બોલો શું વાત કરવી છે તમને માસ્ટર્સ કરવાનું છે તમારે સારું કેવાય
બોલો શું થયું
અરે એમાં છે ને મારે માસ્ટર્સમાં આગળ પેલું એમસીએ કરવું તું તો તમારા ફ્રેન્ડે કર્યું છે ને તો મેં એકદ લાવ પૂછી લઉં કે કઈ કોલેજમાં કર્યું છે કેવી રીતે કર્યું છે. એ કોલેજ સારી છે કે નહીં એની એડમિશન પ્રોસેસ શું છે ફીસ શું છે. અને શું શું કોર્સિસ આવે છે એમાં ત મે કીધું લાવ પુસીન તમારી સાથે કન્ફર્મ કર લઉ તો પછી શું મારે એની પર વોક કરતા વાંધ ની અને જયારે એડમિશનશન સ્ટાર્ટ થાય ત્યારે મારા એડમિશન લેતા વાર કારણ કે બધી પ્રોસેસ મે ચાલુ કરી દીધી છે હવે બધા ડોક્યુમેન્ટ સારી રીતે મેં ગોઠવી દીધા છે. તો મેં કીધું લાવ એમને પૂછી જાઉં કે ડોક્યુમેન્ટ્સ કયા જોઈશે શું શું જોઈશે કેવી રીતે શું ભરવાનું છે ફીસ કેમની પે કરવાની છે તો એમને પૂછી જઉ
હા મારા ફ્રેન્ડ લીધું હતું એ છે ને અહિયાં બી એન બી કોલેજમાં કરતો તો અને ફીઝ સમથિંગ ફોટી એટ સમથિંગ હતી
તો તો એ છે ને વર્ષમાં ના સિક્સ સેમની હતી છ સેમની અડતાલીસ હજાર ફી હતી અને સારું એવું ભણાવે છે સારી છે ટીચિંગ મેથડ સારી છે પ્રેક્ટિકલ લેબ સારી છે અને એમાં તમારી ટેન ટવેલ્થની માર્કશીટ તમારા બધા સેમેસ્ટર ના રિઝલ્ટ તમારું આધાર કાર્ડ તમારું પાન કાર્ડ તમારી બેંકની પાસબુક તમારા ફોટો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
અને કોલેજનુ લિવિંગ સર્ટિફિકેટ હોય તો એ ઓપ્શનલ છે. હલો હલો
હેલો મારો અવાજ આવે છે તમને
હછ છેે હા તો આ બધા સર્ટિફિકેટ જોઈશે આ બધા ડોક્યુમેન્ટ જોઈશે બે બે એની કોપીસ જોઈશે એક હાર્ડ કોપી ને બે સોફ્ટ કોપી અને તમારા બે ત્રણ ફોટોઝ અને આ ફી છે તમારે
કદાચ ચેકથી ભરવાની હોય છે. તો તમે એ તપાસ કરી લેજો ખાલી તે છતાં બી હું પૂછીને એને કહીશઃ અને એ મીસન ઈકવારી ઓગસ્ટમાં ચાલુ થાય છે. તો તમે જેમ એ પેલા જ એના એડમિશન કરી આવ છે કારણ કે ત્યાં છે ને સીટ જલ્દી ફૂલ થઈ જાય છે. તો તમે તમારી રીતે કરી દેજો અને કોઈ બી જરૂર પડે તો મને ફોન કરજો
તમને કહીશ
હા ઓકે ઓકે અને એમને પૂછો ને ખાલી કે આપણે ફીઝ વર્ષની સાથે ભરવી હોય તો તો ના હો ર કારણ કે જો છ છ મહિના ભરેવા જઈશું તો કદાચ મારી ફીસ વપરાઈ જાય એના કરતા બેઠર છે કે વરસ ની ભરી દેએ તો સારું અને ચેક થી જ ભરવાની છે. તો પછી કઈ વાંધો ના આવે કારણ કે મને ખબર છે કોલેજ ના રિવ્યુ સારા છે તમારે ત્યાં જ એડમિશન લેવું છે અને કેવું નજીકમાં હોય ને તો આપને જતા આવતા વાંધો ના આવે એટલો બધો ટાઈમ ના જતો રહે એટલે મેં તમને ફોન કર્યો અને તમને પૂછ્યું કે લાવું કહું એમને
ના ના હું પૂછી જોઈશ આમ તો કદાચ વરષની ફી ભરાય છે સાથે તો તે છતાં બી હું પૂછીને તમને કહીશ અને ના સારી જ છે કોલેજ ત્યાં જવા જ ત્યાં રિવ્યુઝ બી સારા છે મારો ફ્રેન્ડ ભને છે એ મને કીધું કે બહુ સારી કોલેજ છે તો તમે ત્યાં એડમિશન લઈ શકો છો ડોન્ટ વરી
હા હા થેન્ક યુ સો મચ બોલો બીજું શું ચાલે ઘરે બધા મજામાં તમારી છોકરી શું કરે છે અનેને ભણવાનું પતિ ક હજી ચાલુ છે.
ના હજી તો એ ટ્વેલ્થમાં ટ્વેલ્થની એક્ઝામ આપી હવે એને બી કોલેજમાં એડમિશન પણ લીધું છે. એ બીબીસીએ જ કરે છે અને બીસીમાં બહ ઇન્ટસ હતો. તો પછી એને બીસીએ જ લઈ લીધું અને પછી મેં એને કશું કીધું નહી કે હા ચાલ ને તને બીસીએ કરવું છે તો પછી કર તું કશું વાંધતું ન
હા હ એ તો જે એમાં ઇન્ટરેસ્ટ હોય એ જ કરાવવાનું આપણે ફોર્સ નહીં કરવાનું કે ભાઈ તું આ લે તું આા લે મને બી મમ્મી એ કીધું કે માસ્ટર્સ તને આમાં કરવું છે તો પછી તું આમાં જ કઈ બીજું મારા મમ્ી એ કશું કીધું નહીિ તને જે કરવું હોય એમ કરે એમ જ કીધું. અને આપડે ફોર્સ કરાયને પછી શું કામ છે છોકરાઓને તો જે કરવાનું છે એ લોકો કરવાના જ છે. તો પછી આપણેે એમ એ લોકોને જે કરવું હોય એજ કરાવું જોઈએ
હા એટલે મેં બી એને છૂટ જ આપી હતી કે તને જે કરવીું હોય એ કરજે હું તને કશું નહીિ કહ હું તને ન તારા ઇન્ટરેસ્ટ પ્રમાણે જે તારાથી થાય એજ તું કરજે બીજું કઈ ના કરીશ મારે તો ખાલી ફીસ ભરવાની છે તને મોટવેટ કરવાની છે બીજું બાધુ તો જાતે જ કરવાનું છે ભણવાનું તો તારે જ છે મારે નહીં તને ભણાવવામાં હેલ્પ કરવાની તો પછી તને જેમાં ઇન્ટરેસ્ટ હોય એમાં જ કરશે તો કે ના મમ્મી મને બીસીએ લેવું છે તો હું મે કીધું હા હા ઓકે કસો વાંધો નહી. ક કઈ વાંધો નહી.
હા એ તો એવું જ. ને શું આવ્યું તમાર રિઝલ્ટ તમારી બેબીનું ટ્વેલ્થમાં?
એના એટી પર્સન્ટેજ આવ્યા છે. અને એટી એટ પી પીઆર છે પર્સેન્ટાઇ ટાઇલ આયા છે. બહુ સારું રિઝલ્ટ છે એનું સ્કૂલ મા સારા
ઓ અ ચ્છા કોંગ્રેચ્યુલેશન એને કજો કે પાર્ટી આપે હવે હા ને
હા ચોક્કસ તમે એકવાર ઘરે તો આવો તમને પાર્ટી આપીશ પણ તમે ઘરે જ નહી આવતા તમને ટાઈમ જ નથી ને મારા ઘરે આવવાનો
અરે ના એવું કોઈ ની અત્યારે છે થોડું બિઝી શિડ્યુલ થઈ ગયો છે કારણ કે મમ્મીની તિયત થોડી સારી નથી રહે તેન તો આખો દિવસ એને હોસ્પિટલ લઈ જવાની હોય છે એની પાછળ એની એને ખ જમવાનું આપવાનું હોય ટાઈમ ટુ ટાઈમ મેડિસિન લેવાની હોય તો મન ટાઈમ જ નહીં મળતો એમાં બી મારે આ કોલેજનું સ્ટાર્ટ કરવાનું છે તો મને ટાઈમ જ નહી મળતો તો આજે રજા લીધી તી તો ટાઈમ હતો મે કીધુ લાવ તમને ફોન કરીને તમારી પાસેથી બધી ઇન્ફોર્મેશન લઈ લોઉ. બધું પૂછી લો કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે મારે જતા જ વાર ની પછી એટલે મન ટાઈમ મળ્યો ને એટલે મેં તમને ફોન કર્યો હું તમને બહુ યાદ કરું પણ ટાઈમ જ ના હોય મા જોડે એટલે હું તમને કેવી રીતે ફોન કરી શકું પછ
સાચી વાત છે એક વાર ઘર લઈને બેસી જઈએ ને એટલે પછી આપણને ટાઈમ જ ના મળે હું તમને બઉ યાદ કરું કે આ મને ફોન નથી કરતા ફોન નથી કરતા હું કઉ બી ઘરમાં મમ્મીને કે મમ્મી આ બઉ બિઝી થઈ ગઈશ મને યાદ બી નહી કરતી પણ પછી એમ થાય કે એને કામ હોય એટલે પછી નઈ કરતી હોય એટલે પછી હું બઉ એ ની કરતી તમારો ફોન આવે એટલે તમારી સાથે વાત કર લઉ રા રાહ જોઉં છું તમારા ફોનની કે તમે ક્યારે મને ફોન કરો કારણ કે હું બી આખો દિવસ કંટાળી જઉં કોઈ હોવું જોઈએ વાત કરવા જેવું
હા. હા સાચી વાત છે. એક ફ્રેન્ડ તો હોવી જ જોઈએ વાત કરવા જોઈએ એટલે મેજુ લો તમારી સાથે વાત કરી લઉ તમને પૂરી પૂછી કે શું છે કેમનું છે? અને પછી મારું કામ આગળ ચાલુ કરું ના હું ચોક્કસ આવીશ તમારા ઘરે દિવસ બેસવા જોને મારે એડમિશનનું કરો તો મમ્મી સારી થઈ જાય ને એટલે તમારે ઘરે ચોક્કસ આખો દિવસ બેસ વસ જમવાનો બી તમારે ઘરે જ બસ ચિંતા ના કરશો તમે કારણ કે મને બહુ ટાઈમથી તમને મળવા નું મન થયું છે કારણ કે આપણે કેટલા ટમ નાના હતા તો કેટલું મળતા ને હવે આપને મળવાનો ટાઈમ નથી મળતો.
હા એ વાત તો સાચી છે કે હવે આપને મળવાનો ટાઈમ નહી મળતો. શું કરીએ હવે?
હા ચલો કઈ વાંધો નહીં મારે બોસ નો ફોન આવે છે હું પછી તમારી સાથે વાત કર ટાઈમ લઈને વાત કરીશ તમારી સાથે હવે.
હા હા! કોઈ કોઈ વાંધો નહી મળીશું આપડે જલ્દી બહઉ. હા.
ઠીક છે મળીએ પછી બાય.